હેલો, હા બોલો બસ મજામાં તમે કેમ છો? છો?
બસ મજામાં હો.
અચ્છા શું ચાલે છે?
બસ આ ર આ જો વિચારતી ત આજે રસોઈ માટે શું બનાવું.
અચ્છા એતો લેડીઝ ન ડેલી નું રૂટીન છે. સવાર સવાર થાય એ હા સવાર થાય એટલે શું બનાવવાનું
હમ્મ સાચી વાત છે રોજે રોજે એક જ
કઈ નવી વસ્તુ બનાવો છો.
હું વિચારું છું બાળકોને દૂધીના મુઠિયા બહુ ભાવે છે તો એના માટે કંઈક તૈયારી કરી લોઉ
અચ્છા
હમ
બરાબર બીજું
બીજું તમે શું બનાવ્યું
આપડે તો સવાર ન મેન ફિક્સ હોય જ છે રોટી સબજી દાલ ચાવલ
હા એ વાત
સાજ હા સાંજના ટાઈમે શું નવી નવી વેરાયટી જોઈએ સવારે તો શું બધાને પ્રોપર જમ પ્રોપર જોઈએ એટલે રોટી સબ્જી દાલ ચાવલ ફિક્સ હોય પણ સા હા રોજ જ શું શાક બનાવવાનું એ સૌથી મોટી પ્રોબ્લમ હ નવી નવી વસ્ત નવા નવા શાક બનાવાના રોજ બી
સાચી વાત કરીએ આપડે લેડીઝ લોકો ને સૌથી મોટો પ્રશ્ન એ જ હોય
હ હ શાક બી રોજ એકનું એક એકનું એક બનાવીએ તો રિપીટેડ કોઈને ભાવે નહી રોજ બસ એકને મતલબ મોટા ખાય તો નાના છોકરાઓ નહી ખાય છોકરાઓ ખાય તો મોટા ર એમ કેને રોજ રોજ શું બનાવે છે
હમ સાચી વાત છે.
ની આપડે ધ્યાન રાખવા પડે.
હમ એ વાત તો છે જ અને સાથે આપણને પણ એવું થાય કે જો આપણે ફેમિલી માટે કંઈક એવું અલગ બનાવીએ જે હેલ્ધી પણ હોય અને આપણે પણ બનાવવામાં સરળ હોય
હા એ તો છે જ
હમ જેમ કે બાળકો માટે આપ આપણને કંઈક અલગ થી બનાવું જ પડતું હોય છે રોજે રોજે જેમ કે આપણેે દૂધીના મુઠિયા બનાવી લીધા કે ઢોકળા બનાવી લીધા કે જેથી બાળકો હા સરળતાથી ખાઈ શકે અને અત્યારે તો બાળકોની શાક રટલી હા હા અને શાક રટલી ખવડાવી એટલે એ બહુ અઘરી વાત છે બાળકો ને
હા એ તો છે શાકભાજી માં બી આમ શાક રોટલી માં બી આમ શાક ભી નવા નવા જોઈએ વેજીિટેબલ્સ વાળા બી જોઈએ ગ્રેવી વાળા જોઈએ રોજ નવા નવા શાક બનાવવા પડે
હા સાચી વાત છે
તો ને સાંજે બી એવી આ આમ બનાવવા પડે કે એમાં મતલબ બધા વેજીિટેબલ યુઝ થઈ જાય ને છોકરાઓને હેલ્થ માટે બી સારું એ બારને ખવાય બી.
હા હા સાચી વાત છે.
તો બીજુ
હ
રોજની નવી નવી રેસીપી લેડીઝ લોકો એ વિચારી રાખવા પડે હવારનું પૂરું થાય ને કે શા સાંજે શું બનાવાનું તે.
હા સાચી વાત છે હવે આપ પડે જોઈએ તો અત્યારે સ્કૂલ નું પણ ચાલુ થઈ ગયું છે વેકેશન પૂરું થઈને. તો બાળકો માટે લંચ ની પણ આપડે સવાર માં વેલા ઉ ઠીને તૈયારી કરવાની હોય
હ તું ટિફિન મા ન. હા આપીએ કે મતલબ છોકરાઓ બ ઈઝીથી ખાઈ શકે ને એવી એવી ટ્રીકસથી બનાવી આપવા પડે કે છોકરાઓને ખબર બી ના પડે કે એમાં શું વેજીિટેબલ્સ નાખેલા છે. તો એ લોકો માટે પણ હેલ્ધી ને આપડે બી શાંતિ કેવા છોકરા લોકો ખાધું એમ.
હા સાચી વાત આપડે જોઈએ તો બાળકો લોકોને સ્કૂલે તો અત્યારે સારું છે એમ આપણે જોઈએ કે બધી સ્કૂલોમાં અત્યારે બહારનું જંક ફૂડ અલાઉડ નથી બહારના કોઈ નાસ્તા અલાવ નથી, એટલે એક સારી વાત. છે મમ્મ મમીઓ માટે ઘરના બધા માટે. અને છોકરાઓ માટે પણ. કે સ્વાસ્થ્યને લઈને એક સારી વાત કેહેવાય.
હા એ તો છે જ સ્કૂલમાં બહાર ન અલાઉડ નથી, ને બોટલ બી આમ સ્ટીલની પણ જોએ છે એમાં બી પ્લાસ્ટિકની ને એવી બધીની ચાલે. મતલબ સ્કૂલમાં બી આમ ધ્યાન રાખે છે. છોકરા ના સ્વાસ્થ્યનો. કે મતલબ આવી રીતે.
હા બરોબર છે. જેટલે આપણે માતા પિતાની ચિંતા હોય એટલે સ્કૂલમાં પણ કરવામાં આવે એટલે આપણા માટે બહુ સારી વાત કેવાય.
અ કલ તો અહીયા મતલબ બ ગણિત જગ્યા એવું થઈ ગયું છે કે મતલબ મોટી મોટી સ્કૂલમાં હોય ને તો એમાં તો છોકરાઓને ખાવાનું બી સ્કૂલમાં જ હોય છે
હમ
નવા નવા રોજ શાક મળી જાય ગરમ ગરમ ખાવાનું મળી જ જય એમ છોકરાઓને હ હમણાં ઘણી સ્કૂલોમાં એવું થતું છે કે ખાવાનું પણ સ્કૂલમાં હોય છે એટલે રોજ ન ગરમ ગરમ બી ખવાય છોકરાઓને એમ નવા નવા શાક હોય રોજ તો આપણને એ બી સારું પડે મમ્મી લોકો ને
હા અમારે તો બાળકોને ઘરે થી લંચ બનાવી આપવાનું હોય છે એટલે આજે જ સવારે બાળકને મેં મારા છોકરા માટે પનીર ના પરાઠા બનાવ્યા હ એ મોઢું બગાડે છે કે મમ્મી મારે એ નથી ખાવું એ નથી ખાવું
હા એ તો વધારે ત્યાન આપવા પડે છોકરાઓને જે ભાવે તે બનાવી આપ
હા પણ શું કરીએ હવે બાળકોને રોજે રોજે કઈક અલું અલગ અલગ બનાવી દેવું એ પણ મમ્મીઓને વિચારવું પડે ને કે આજે શું આપડા છોકરા ને નવીન ખવડા કે હેલ્થ માટે પણ જવું જોઈએ
હમ ખાવાનો ભી આ
સવારમાં તૈયારી કરો લંચ માટે શું કઈક નવીન આઈડિયા હોય તો મને આપજો
હા ચોક્કસ રોજ નું અલગ અલગ આપ વા પડે છોકરોને ટિફિન માં એક ન એક તો ભાવે જ નહી એક દિવસ રો રટલી શાક આપીએ તો એક દિવસ સ્નેક્સ માં કોઈ મતલબ ગરમ કઈ બનાવી આપીએ પરાઠા એક દિવસ મુઠિયા એક દિવસ એવીીતે રોજ ન નવું નવું કોઈ વખત ખમણ ઢોકળા
હા
રોજ ન નવું નવું ટિફિનમાં બરવા તો બીજું આપણને ો દિવસ કિચનમાં જ હોય રોજ નું નવું નવું આમ વેરએ
એકદમ તમે સાચી વાત કરી જો આપડે સવારમાં જે મારે તો હમણાં એવું જ થાય છે બાળક માટે લંચ માટે પણ અલગ બનાવ પડે છે, પછી બપોરે આપડણે જમવા માટે તે અલગ બનાવીએ. સવારે આપડે નાસ્તા માટે અલગ પછી સાંજે આવીને મમ્મી ભૂખ લાગી ભૂ લાગી એટલે ત્યારે પણ અલગ બનાવવું પડે. પાછું રાતના પણ અલગ બનાવું. પડે.
ચાર ટાઈમ બનાવવા પડે. નવું નવું અલગ અલગ વેરિયેશન અન ઇન્સ્ટન્ટ બનાઈ આપવા પડે બસ ભૂખ લાયગી મમ્મી કુછ બના કે દો.
હા.
તો આટલા તરત આપડે બનાઈ આપવા પડે.
હા, નેક્સ્ટ ટાઈમ આપડે વાત કરશો અહ જા કે સરળતાથી ને ઝડપથી શું બની શકે એવી વસ્તુ જે બાળકોને પણ ભાવે અને મમ્મી માટે પણ ઈઝી રે. એવા નવા નવા ટોપિક હાપ પડે બધા ચર્ચા કરીએ તો આપડા બધા માટે સરળ રેહ ને.
હા. ના મતલબ બાર ની બી આવે તો બધું બહુ જંક ફૂડ આવે મલબ સોસ ને બધાને એવું બધું કેવું આવે આપડે ઘરે હોય તો આપડે પ્રોપર તરીકાથી આમ બનાવીને આપીએ અમે નૂડલ્સ હોય તો મતલબ આટાની નૂડલ્સ અજ લાવીને આપીએ એમાં આપડે મતલબ વેજીિટેબલ્સ બી એ લોકો સાથે મતલબ મિક્સ એટલે ખવાઈ જાય એમ. નૂડલ્સ હોય હવે પીઝા હોય તો પીઝા રોટી બી બહારથી મેં તો નથી લાવતી મેં તો ઘરે જ અહ ઘઉંના આટાનો બનાવી ને પીઝા બેસ ને ઘરના વે આમ મસ્ત વેજિટેબલ્સ નાકી તો એ બી છોકરાઓ મસ્ત મજા
હા એટલે આપણને પણ ચિંતા નહિ કે આપડું બાળકને અ ખાવામાં પણ સરળતા રે અને
મેં તો હ અને બ ત્યારે મેં તો ઘરે મ મેદો અને એવું બધું યુઝ બી ન કરું વધારે હોય તો આવ ઘઉંની રોટ ઘઉં મતલબ ઘઉંના આટાના જ વધારે યુઝ કરવું એમ.
હા હું પણ એવું જ કરું છું બને ત્યાં સુધી અનાજમાંથી હા. કે ઘઉં છે કે ચણા ન લોડ છે એમાંથી જ આપણે બનાવી આપીએ કે જે
હ ને એવી રીતે બનાવી કે છોકરાઓને ખબર ભી નહી પડે ને ખાઈ બી લે મસ્ત.
ઉઠવું પડે ત્યારે સાચી વાત કરી.
હમ બીજુ.
બીજું હવે બપ ઉપોરની અ રસોઈ કરવાની તૈયારી કરતી તી.
હા બસ અમારે તો સવાર-સવાર થી બની જાય એક વખત હવે પછી જયારે જમવા આવે ત્યારે રોટલી બનાવીએ. પછી પછી એ પૂરું થાય એટલે સાંજે શું બનાવવાનું તે વિચારવાનું. વિચારીને જ રાખવા પડે એટલે ચાર વાગે ઉઠીને તૈયારી થઇ જ જાય.
સાચી વાત છે આજકાલના ઝડપી યુગમાં આપડે બધું પેલેથી જ તૈયારી કરીને રા વું પડે છે. જેમ કે સ્કૂલે છોકરાઓને સવારે અત્યારે વેહેલો ટાઈમ છે મારા બાળકને તો એટલે આપડે રાતથી જ પ્રિપેરેસ પસંદ કરવી પડે કે સવારે આપડણે શું કરશું. શું બનાવી આપશું એ બધી તૈયારી આપણે રાતથી જ કરવી પડે. ય છે.
પ્રોપર આપવા પડે ટ ટિફિનમાં તો શાક, રોટલી પછી પાસે ફ્રૂટસ એ બધું વિચારીને જ રાખવા પડે. હ મેં તો મારા ઘરમાં મતલબ ફ્રૂટસ ને વેજીિટેબલ્સ તો ફ્રૂટ મતલબ આમ રાખું જ. એમ બદમ છોકરાઓને તો મતલબ હેલ્ધી આમ ખાવાનું ને ઘરમાં બી આમ હેલ્ધી બને જ રોજ.
હા એટલે એ જરૂરી જ છે આપણા બાળક માટે કે હા.
એજ-એક વસ્તુ પલાળી રાખ કોઈ વખત ચણા પલાળું કોઈ વખત મૂગ પલાળું એવી રીતે રોજ કઈ ને કઈ મતલબ એમાં હું સલાડ બી ખવાઈ જાય ને પ્રોટીન બી મળે. તો એ એ પણ હા તો એ પણ સારું આમ કોઈ વખત ચરણા પલાડે તો એમાં બી સલાડ થઈ જાય પેલા સિંગ આવે તે બી પલાળે તે એમાં બી સિંગ નું બી સલાડ થઈ જાય તો એમ એ બી હેલ્ધ હેલ્ માટે સારું હોય એમ
હા એટલે આપડે મમ્મી લોકો ને મેનુ બનાવવા જ પડે એવી રીતે તે કે બપોરે આ બનાવશુ રાત્રે આ બનાવશું સવારે પાછું આ બનાવશું.
તો આપડો બસ માઇન્ડ તો અડધું તો એમાં જ હોય કે રોજ શું શું નવું બનાવવાનું. હ સાંજે તો આ કોઈ બી આઈટમ જ બનાવવા પડે. છોકરાઓ તોય હવારે એક દેશી રસ સાંજે રોજ ફિક્સહ હમ ખાવામાં
ના બરોબર છે આપ આપણે હવે કંઈક એવી હવે આગળનો જે કોલ કરશું અથવા આપણે જયારે પણ વાત કરશું ત્યારે કઈક નવું કઈ રીતે સરળતાથી બને એની વાત કરશું ભલે ત્યારે આગળ મળી બીજા કોલમાં
હા. જો કોઈ વખત સુૂપ બનાવીએ હ કોઈ વખત સૂપ બનાવીએ કોઈ વખત સલાડ ની આઈટમ કોઈ વખત પ્રોટીન ચણા એવું બધું પલાડીયે ને સાંજે તો ફિક્સ જ હોય વેજીિટેબલ વાળી કોઈ બી આ મ બનાવી દે તો હું બધા માટે સારું એમ.
હા સાચી વાત કરી ભલે ત્યારે ચાલો મળીએે પછી. હા.
ઓ!